હેલો.
હલો, કેમ છો બેન?
મજામાં બેન. તમે કેમ છો?
હા, બસ મજામાં. તમને મારો અવાજ ક્લિયર આવે છે?
હા, આવે છે.
બેન હું તમારા જોડે જે એક. શિયાળા વિશે વાત કરવા માંગુ છું, તો હું વાત કરી શકું?
હા, બેન કરોને.
આપણા ભારતની મુખ્ય ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એમાં જો શિયાળો છે ને, એ ઠંડીની ઋતુ છે. આ ઋતુમાં વાતાવરણ ખુબ જ ખુશનુમા અને ઠંડુ અને સ્વાસ્થ. વર્ધક હોય છે. શિયાળો નો શિયાળો ની સવાર છે, ને ખુબ જ સુંદર અને ગુલાબી રંગમય જેવી હોય છે. ચોમાસું પૂરું થતા, શિયાળની શરૂઆત થાય છે. ગુજરાતી ના મહિના પ્રમાણે, કારતક માગસર, પોષ અને મહા મહિનામાં શિયાળો હોય છે. આ ઋતુમાં ઉત્તર દિશા માટે આ ઋતુમાં ઉત્તર દિશામાંથી ઠંડા પવન ઠંડાના પવનો ફૂંકાય છે જેના કારણે વાતાવરણમાં જોરદાર ઠંડી પ્રવર્તે છે લોકો ઠંડી થી બચવા માટે ગરમ કપડાનો ઉપયોગ કરે છે જેમ ઊનના સોલના સ્વેટર એ પ્રમાણે લોકો ગરમ કપડાં પહેરે છે પહેરે છે કે તે ઠંડી થી બચવા માટે લોકો કેમ કે વધારે માંદા પડી જવાય ને એટલા માટે ઠંડી કપડાનું કરે છે લોકો શિયાળાની સવાર ખૂબ જ આહલાદાયક અને તાજગીભર હોય છે શિયાળી વહેલી સવારે આકાશમાં ગાળ ધુમ્મસ જોવા મળે છે વનસ્પતિના પાંદડા ઘાસ પર ઝાકણ ના બિંદુઓ મોતીની જેમ ચમકે છે સવાર સવાર માં એટલી મસ્ત ઓશ નીકળે છે ને કે સવાર માં ઘાસ પર ચાલે ને તો ઓશ ના બિંદુઓ પગમાં લાગે એકદમ ઠંડો ઠંડો એકદમ અ હૃદયમાં એકદમ ઠંડા વાતાવરણ છવાઈ જાય છે જ લોકો વહેલી સવારે મોર્નિંગ વોક પણ કરવા નીકળે છે શિયાળની સવાર માં છે ને એટલો ઓ વાતાવરણ સ્ફૂર્તિદાયક અને ઠંડુ હોય છે ને કે વેન સવારે લોકો મોસ્ટ ઓફ રીતે મોર્નિંગ વોક જોગિંન કસરત વગેરે કરવા નીકળે છે લોકો દરિયા કિનારે પણ જાય છે ઠંડો પવન ફૂંકાય છે એટલે મનસ્ફૂર્તિદાયક થઈ જાય લોકો દોડવા જાય કસરત કરે સવારના કુણાના તડકામાં બેસવાની ખૂબ જ મજા પડે છે દિવાળી અને બેસતું વરષ શળની શિયાળાની શરૂઆત માં જ આ પર્વ નો પ્રકાશ પર્વે છે અ તમે કઈ જાણો છો આ વિશે મેડમ શિયાળા વિશે
હા બેન જાણું છું ને શિયાળો છે ને એ આપણા બધા લોકો માટે ખુબ જ સારું કહેવાય છે અને શિયાળામાં શિયાળામાં છે ને આપણાને ઘણી બધી વસ્તુઓ અ ખાવા માટે અને પાચન કરવા માટે આપણેે છે ને ઠંડી માં ઘણી બધી વસ્તુઓ આપણેે ખુબ સરળતાથી ખાઈ લઈએ પરંતુ તે ગરમીમાં આપણે ખાઈ શકતા નથી તો શિયાળામાં શું છે કે ઠંડીઓ ખુબ જ પડે છે પરંતુ અહિયાં ગુજરાત સાઈડ છે ને થોડીક ઓછી પડે છે અને પછી જો હું વાત કરું ને તો યુપી સાઈડ તો ત્યાં બહુ ઠંડી પડે છે અને શિયાળામાં જે ઠંડી એટલે એટલે પડે છે કારણ કે પૃથ્વી પોતાની દરી પર થોડી ઝૂકેલી છે જ્યારે ભારત સૂર્યથી દૂર તરફ તકે છે ત્યારે સૂર્યના કિરણો સીધા પડવાને બદલે ત્રાાસ પડે છે આથી ગરમી ઓછી મળે છે અને ઠંડા પવનો ઉવાાય છે જેનાથી આપણને ઠંડી લાગે છે પૃથ્વીના ઝુકાવને કારણે શિયાળામાં સૂર્યના કિરણો સીધા નથી આવતા આથી તે ઓછી ગરમી આપે છે એટલે આપણાને ઠંડી લાગે છે શિયાળાના દિવસોમાં ટૂંકા શિયાળાના દિવસો છે ને ટૂંકા અને રાતો લાંબી હોય છે સૂર્યપ્રકાશ ઓછો મળવાથી વાતાવરણમાં ગરમી જમા થતી નથી. રાત લાંબી હોવાથી જમીન વધુ ઠંડી પડી જાય છે. આ ઠંડી જમીન ના સંપર્ક માં આવવાથી હવા પણ ઠંડી બની જાય છે. આ બધી વસ્તુઓ તો ઠંડક ને લઈને છે જ અને હું વાત કરું ને ઠંડી તો ઠંડી તો એમ તો બહુ પડે છે ઠંડી માં બધ નાના નાના છોકરાઓને બહુ ધ્યાનમાં રાખવામાં આવે છે. નાના ભૂનકાઓ જે હોય છે તે લોકોને મોજા અ અ બૂટ, સ્વેટર, ટોપી મોફલર એવું બધું યુઝ કરવામાં આવે છે કાપડ. કારણ કે ઠંડી છે નાના છોકરાઓને બહુ જલ્દી અસર કરી દે છે. અને તેમાં મોટા લોકો પણ છે ને અ ગાડી વાડી પર જતા હોય ને એમ તો દિવસ ના એટલી નઈ લાગે ગુજરાત સાઈડ આ બાજુ તો એટલી બધી ઠંડી ના હોય, પરંતુ તો પણ રાત ના છે ને જયારે માણસો નીકળે ને બાઈક પર ગાડી પર જતા હોય ને ત્યારે લોકોને વધારે લાગે ત્યારે લોકોને મોફલર જેકેટ, હાથેલી, મોજા બધું પહેરવું પડે. અને દિવસમાં તો એનું તાપમાન સારું રહે છે. એટલી બધી ઠંડી નહી લાગતી અને હું અ ઠંડી તો એમ તો બહુ સારી ઠંડી ઠંડી લાગે છે ગુલાબી અ ખુબ મજા માણે છે ઠંડી માં લોકો, ઘણા લોકોને ઠંડી બહુ ગમે ગરમી કરતા. તમે શું કેવા માંગો છો આગળ બેન?
ના બેન તમે જા જે કીધું બરાબર તદ્દન સાચું કીધું. પાકા શિયાળા એક મન સ્ફૂર્તિદાયક એકદમ શિયાળો કહેવાય છે. અને શિયાળા ને છે ને સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં છે ને પાચન શક્તિ તેજ બને છે. છે, બજારમાં બજાર એ શિયાળામાં છે ને મોસ્ટ ઓફલી બજારમાં તાજા લીલા શાકભાજી જેવા કે વટાણા, પાલક મેથી અને રીંગણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. બધી જગ્યા એ શિયાળામાં છે ને લીલું છમ છવાઈ જાય કેમ કે લીલા શાકભાજી એવા મન મોહી લે ને ને એવા સ્ફૂર્તિદાયક આપણના શરીર ને છે ને કે બજાર માં આપણને ની લેવા છતાં પણ આપડે વિચાર કરીએ કે ભાઈ એટલા તાજગી ભરા એટલા લીલા શાકભાજી છે તે આપડે લઈ લઈએ છેએ. છે. લોકો શરીરને મજબૂત બનાવવા માટે વસાણ વસાણા જેવા કે અડદિયા પાક મેથી પાક, ગુંદર પાક અને ખજૂર પણ ખાય છે. શેરડીનો રસ, બોર અને જામફર જેવા ફળો ખાવાની પણ આ ઋતુ માં ખુબ જ મજા છે. અને મોસ્ટ ઓફલી ગુજરાત ન ફેમસ ડિશ છે શિયાળામાં ઉબાડિયું. લોકો ઉબાળયું ખાવા છેક દૂર દૂર સુધી જાય છે. એ ગરમ ગરમ ઉબાળયું ને છાસ પીવાની તો શિયાળામાં મજા જ અલગ છેને એક ગુજરાત માં બીજી છે વાનગી સ્પેશિયલ એકદમ પોંક વડા. જે આ ખાલી શિયાળામાં જ આવે છે. એ ખાલી એક મહિનાનો જ એટલે શરીર માટે ખુબ જ સારો એ પોંક વાળા કહેવાય. શરીરમાં એકદમ તાજગી આપે છે ને એકદમ મજબૂત બનાવે છે. ને શિયાળા ની રાત છે ને લાંબી હોય છે અને દિવસ ટૂંકો હોય છે. ને ઘણા કેટલા ગરીબોને ઘર વીણવા માટે છે ને ઠંડી ક્યારે મુશક કેલી પણ આવી જાય છે. ઘણા ગરીબો જે રસ્તા પર સુૂતા હોય જેના ઘર અ નાલા હોય કપ કે કાચા વિચા હોય ને એ લોકોને ઘણી મુશ્કેલીઓ સહેવી પડે છે. કેમ કે બિચારા ઉપાય છોકરા હોય નાલા હોય ગરીબ હોય બિચારા એ લોકોની પાસેે સ્વેટર નથી હોતા સોલ વગેરા ને કમલ બ્લેન્કેટ વગેરે નથી હોતા તો એ લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે. તો હમ્મ. લોકોને ગરીબો નુ વિચાર કરવું જોઈએ ને શિયાળામાં જરિક અ કંબલ વગેરા વગેરા બિચારોને દાન કરવું જોઈએ. શિયાળા ની સવાર છે ને એમ તો સુંદર બધાના માટે છે કેમ કે એક તાજગીભરી શિયાળા ની સવાર છે જે મનને એકદમ પ્રફુલ્લિત સ્ફૂર્તિદાયક કરી મૂકે છે. ને એમાં મસ્ત મસ્ત બધાની ઘેરે શિયાળામાં મસ્ત મસ્ત વાનગીઓ બનાવે છે કેમ કે શરીર ને લાગે બી બહુ શિયાળાની ખાવાની મજા જ શિયાળામાં અલગ છે જુદી છે ને ઉત્તર પ્રદેશ જેમ તમે કીધું ને યુપી સાઈડ હા ગુજરાત આપડી ઓછી ઠંડક પડે છે. પણ યુપી સાઈડમાં શિયાળો ખુબ જ જોરદાર હોય છે કેમ કે ત્યાં શરદી વધારે થાય ને ક્યારે તો અમુક વખતે શિયાળામાં તા ઓલા પણ બરફ ના નાના નાના ટુકડા ઓલા છે ને તે પણ પડી જવાય ને એથી પછી ખેતીઓને નુકસાન પણ થાય છે એટલે કેટલાક લો લોકો માટે શિયાળો સારું પણ કહેવાય ને જો અમુક શિયાળામાં જે ખોટી રીતના વરસાદ કે પેલા બરફબારી થાય ને એના લીધે બિચારા ખેડુતોનું ખેડૂતોનું નુકસાન પણ થાય છે. બીજું તમારું કઈ તાત્પર્ય છે એના માટે હેલો.
હા બેન.
જો તમે કઈ કેવા માંગો છો શિયાળા વિશે
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે મને પણ બહુ ગમ્યું છે તમારી વાતો હું જો આ શિયાળા વિશે કહું ને તો જો યુપી સાઈડ ની વાત કરું હું ઉત્તર પ્રદેશ તો ત્યાંના ઘણા જિલ્લાઓ છે ને એવા છે ને કે ત્યાં પંદર પંદર દિવસ સુધી છે ને અ તાપ નથી નીકળતો ત્યાંના લોકોને છે ને ઠંડી બહુ વેઠવી પડે છે અને ત્યાં ઠંડી ઘણી લાગે પણ છે કારણ કે સુરજ દેખાય નહી. એટલે ઠંડી તો જાહેર સી વાત છે કિ બહુ બધી જ રહી છે તેના લોકો તો અઠવાડિયે અઠવાડિયા સુધી નાતાબી નહી હોય કારણ કે એટલી ઠંડી હોય છે કે એ લોકો નાવા જશે ને તો એ લોકો કેટલાક લોકો તો એટલા કમજોર હોય બીમારી વાળા હોય કે તેમને આ ઠંડી બહુ નુકસાનકારક રહે છે અને વધારે પડતા લોકો ત્યાં છે જો ઠંડીમાં કેટલાક અ અ સિનિયર લોકો હોય છે ને તે લોકો બિચારા મૃત્યુ પણ પામે છે. અને બીજી વાત કહું કે શિયાળામાં ત્યાં ઘઉંનો પાક તૈયાર થાય છે. તો બહુ સારી રીતે થઈ જાય છે પરંતુ તે ઠંડી માં પણ લોકો ખેડૂતો એટલી સારી રીતે ત્યાં કામગીરી બજાવે છે. કે આપડાને એમ લાગે કે ઘઉં એમ જ રેડી થઈ જાય છે પરંતુ તે લોકો એટલી મહેનત કડી ઠંડીમાં પણ એ લોકો ખેતરે જાય છે ને ઘઉં નો પાક રેડી કરે છે. તો તેમનો તો ખુબ જ આભાર માનવા માનું છું હું. અને ત્યાંની ઠંડીમાં ઘણા લોકો તો ખુબ જ આનંદ લે છે. ત્યાં તાપ જુઓ ને. મળતો ત્યાંના લોકો ખૂબ કેટલાક લોકોને ખુબ મુશ્કેલી બેઠી પડે છે અને કેટલાક લોકો તો એન્જોય કરે છે. આ જે મેં તમને ઠંડી વિશે વાતો કરી ને તોમેં એ બધી તો. હજી તો બહુ બધી છે પરંતુ હવે. આજે આપડણે જે પણ વાત કરી ને તેના માટે આપનો ખુબ ખુબ આભાર
હા બેન મને બી ગઈ હું તમારી વાતો ને તમારો બી આભાર.